શ મજા મા.
વેકેશન કેવું ચાલી રહ્યું છે મિત્ર.
સારું ચાલી રહ્યું છે.
તો મિત્રો તમારી પાસે સમય છે આપણે એક વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે.
હા કઈ નહી જણાવ
હા તો મિત્રો હું મને આશા જ હતી કે તમે તમારો કિમતી સમય ફાળવીને મારી સાથે વાતચીત કરશો એવી મારી પણ આશા હતી જ તો હું તમને ટોપિક જણાવું. શ કે શહેર શહેરીની ટ્રાફિક ટ્રાફિક અંગેની સમસ્યા એટલે કે ટ્રાફિક અને શહેરની સમસ્યા વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એટલે કે ટ્રાફિકની સમસ્યા ખુબ જ ખતરનાક અને ભયાનક હોય છે એટલે કે ટ્રાફિક જામ થાય છે તો આપણે જોવા જઈએ તો સવારે નવ થી દસ અને સાંજે છ થી નવ વાગે રોડ પર ખુબ જ લાંબી લાઈનમાં ગાડી હોય છે અને દસ કિલોમીટર જવા માટે પણ પિસ્તાલીસ મિનિટ લાગે સે સમય અને પેટ્રોલ અને શાંતિ ત્રણે બગડે છે અને પાર્કિંગ પણ હોતું નથી એટલે કે દુકાન જવું હોસ્પિટલ સ્કૂલ બહાર ગાડી પાર્ક કરવાની જગ્યા પણ ન મળે અને રોડ પર જ પાર્કિંગ થાય એટલે ટ્રાફિક વધુ થાય છે.
અને ખાડા અને સાકડા રસ્તા પણ હોય છે ચોમાસામાં રોડ પર ખાડા પડી જાય છે ઘણા વિસ્તારમાં રસ્તા સાંકડા એટલે કે બસ ડેમ્પો આવે તો આખો બસ કે ટેમ્પો આવે તો આખો રસ્તો ટ્રાફિક અટકાવે સે. અને નિયમોનો ભંગ થતો પણ જોવા મળે છે એટલે કે સિંગલ સિગ્નલ તોડતા હોય છે રોંગ સાઈડ જતા હોય સે ચલાવી ફૂટપાથ પર ગાડી ચલાવતા હસે એટલે સામાન્ય લોકોને નુકસાન થાય છે અને અકસ્માત નું પણ જોખમ રહેલું સે એટલે કે ટ્રાફિક શહેરીથી પ્રદુષણ પણ ખુબ મોટા પાયે મોટા પાયે થાય છે એટલે કે હવાનું પ્રદુષણમાં જોવા જઈ તો ગાડીનો ધુમાડો અને બાંધકામની ધોડ ફેક્ટરીનો ધુમાડો સ્વ લેવા માટે ભારે પડે છે એટલે કે બાળકોને ખુબ જ બીમારી મોટા પ્રમાણમાં થાય છે અને નુકસાનકારક છે અને બીજું જોવા જઈએ તો અવાજનું પ્રદુષણ એટલે મોટી ગાડીઓ હોર્ન મારતા હોય લાઉડ સ્પીકર હોય અને આખો દિવસ કાનમાં અવાજ ઘુસે છે અને રાત્રે ઊંઘ પણ ના આવતી હોય સે તો બીજું જોવા જઈએ તો પાણીનું પ્રદુષણ ગટરનું પાણી તળાવ નદીમાં જાય શી અને કચરો પણ જાય સે. તેની સાથે પીવાનું પાણી આપણને ખરીદીને લાવવું પડતું હસે ફિલ્ટર વાળું પાણી લેવું પડતું હયશે તેથી પાણી પ્રદુષણ પણ જોવા મળે છે. અને આપણે બીજું જોવા જોઈએ તો ગંદો કચરો પણ ખૂબ વધારે છે જ્યાં જોઈએ ત્યાં ગંદો કચરો પડેલો જ હોય છે ડસ્ટબિન હોવા છતાં પણ ડસ્ટબિનમાં નાખતા નથી અને ગમે ત્યાં આવે છે જેથી આપણે દુર્ગંધ આવે છે અને મચ્છરો પણ ફેલાય છે અને આપણે જોવા જઈએ તો અમુક તો ગટરો પણ ઉભરાતી હોય છે એટલે કે ચોમાસામાં ગટરનું પાણી રોડ પર આવી જતું હોય છે જેથી ખુબ જ ગંદુ પાણી આવવાથી મુશ્કેલી પડે છે આપણે બીમારીનો પણ સામનો કરવો પડે છે ટ્રાફિક અને સમસ્યાના કારણે મોંઘવારી અને ભીડ પણ જોવા મળે છે એટલે કે ઘરમાં મોઘું મોઘું સામાન પણ હોયસ લેવું પડતું હશે અને બીજું જો જોઈ તો ભીડ પણ વધારે જોવા મળે કે બસમાં જઈએ કે મેટ્રોમાં કે બજારમાં કે દવા જે છે જ્યાં બધ ભીડ ભીડ જોવા મળે છે અને પાણીની તંગી પણ હોય છે ઉનાળામાં ઘણા વિસ્તારમાં પાણી એક કલાક જ ચાલુ કરવામાં આવે છે. ટેન્કર મંગાવવામાં આવે છે જેથી ખૂબ જ મોટા પાયે નુકસાન થાય છે અને શહેરી વિસ્તારમાં સુરક્ષાની સમસ્યા પણ વધારે હોય સે એટલે કે સુરક્ષાની સમસ્યા ખૂબ ઓછી હોય છે ચોરી પણ થવાની શક્યતા વધુ રહે છે અને મહિલા સામે ખૂબ જ નજીવો જેવી હરકતો પણ થતી જોવા મળે છે અ તો આપણે સમસ્યાનો ઉપાય કરવો જોઈએ જેથી આપણે કોઈ પણ તકલીફ ન પડે તો આ વાતને આગળ લે જ
તહા તમે ટ્રાફિકની સમસ્યા સે શહેરમાં શહેરમાં ટ્રાફિકની સમ સમસ્યા ઘણી જ રીતે સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે શહેરમાં અને શહેરમાં આ ટ્રાફિકની સમસ્યા વધતી વસ્તીના કારણે હશે અને વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે રસ્તાઓની મર્યાદિત ક્ષમતા ના કારણે ટ્રાફિકની સમસ્યા દિવસ ને દિવસ ગંભીર બની જાય છે. હવે એમાં જોવા જઈએ તો હવે બધાના જે ઘરે હોય છે એ એકથી બે થી વધુ વાહનો લઈ મૂકે છે અને તે પોત બધા પોત પોતાના પર્સનલી વાહન યુઝ કરે છે. જ્યાં આપણને એક વાહનથી આપણે ટ્રાન્સપોર્ટેશન કરી શકીએ ત્યાં હું બે થી ત્રણ વાહનો લઈ જાય છે. પોત પોતાના પર્સનલ વાહનો અને એનાથી ટ્રાફિકની સમસ્યા થાય સે, પ્રદૂષિત થાય સે, એ બધું છે. જ્યારે આપણને એમાં ધ્યાન દોરવા જોઈએ તો બધા પોત પોતાનું વાહન ના યુઝ કરીને એક જ વાહનમાં બધા હાથે બેહિને એ જગ્યાએ એ સ્થળે પોતાનું પરિવહન કરી શકે છે. પછીથી જોવા જઈએ તો આપણ આપણના શે શેહેરમાં વધારે પડતા સવારે અને સાંજના સમયમાં ટ્રાફિક થાય છે, કારણ કે એમાં જે કામકાજ વાળા લોકો હોય છે, પછી શાળા, પછી કોલેજ કે ઓફિસ વાળા જે લોકો છે એ સાંજના સમયે અને સવારના સવારના સમયે જે તે બધા ઓફિસમાં જાય છે, શાળા ના વિદ્યાર્થી શાળામાં જાય છે, કોલેજ ના વિદ્યાર્થી કોલેજમાં, કામકાજ વાળા રેય તે કામકાજમાં જાય છે. ત્યારે ટ્રાફિક ઉદભવે છે કેમ કે બધા પોતા પોતાના વાહનોથી જાય છે અને વધારે પડતા તો વાહનો જ ઉપયોગ કરે છે, જેમકે પોત પોતાના પર્સનલી એમાં આપણે બસ નો ટ્રાન્સપોર્ટેશન લઈ શકીએ છીએ, જો આપણે સ્થળ જવા માટે હોય તે એ બધું છે એટલા એમાં આપણે એ ધ્યાન દોરવું જોઈએ કે આપણે જો ટ્રાફિક નો સમસ્યા ઉભા ન થાય તો પોતાનું વાહન મૂકી અને જો નજીક નું વિસ્તાર હોય તો આપણને ચાલતું જવું જોઈએ, જો દૂરનું ઘણું મોટું દૂરનું હોય તો પછી આપ ણને બસ નો ઉપયોગ કરી શક જે ટ્રેન નો ઉપયોગ કરી શકે કાતો બીજા બધા નો ઉપયોગ કરી શકે. અને બે થી ત્રણ જણ જવાનો હોય તો પોત પોતાના પર્સનલ વાહન ન લઈ જવા જોઈએ અને એક જ વાહનમાં બ ત્રણ બે થી ત્રણ જણ ભેગા મળીને જઈ શકીએ છીએ, એ બધું છે. તો તમારે શું કેવું મિત્ર આના પ્રત્યે?
હા મિત્ર તમારી વાત ખૂબ જ સાચી સે. હું તમને જનાવું છું કે ટ્રાફિક અને શહેરની સમસ્યાના ઘણા બધા ગેરફાયદાઓ સે, એટલે કે જો આપને શહેરી ટ્રાફિકમાં રહીએ તો આપણો સમય બગડે બે થી ત્રન કલાક તો અમુક સમયે ટ્રાફિકમાં પણ નીકળી જતા હોય સે. આપણને ખુબ જ નુકસાન થાય ને એ સમય કુટુંબ સાથે રહી ન શક્યા હોય, આરામ ન કરી શક્યા હોય આપણો પૈસાનો પણ બગાડ થાય છે એટલે કે જામમાં ઊભા રહેવા પેટ્રોલ આપણને ડબલ થાય. દર મહિને બે હજાર ના બદલે ત્રણ હજારનો એક્સ્ટ્રા ખર્ચ પણ થાય સે અને જોવા જઈ તો આપણું સ્વાસ્થ્ય સૌથી વધારે બગડે, ગાડીનો ધુમાડાને લીધે આપણે ફેફસામાં જાય જેનાથી આપણને ખુબ જ દુખાવો થાય સે અને આપનું ટેન્શન પણ વધે છે એટલે કે હોર્ન મારવાથી ઘણી બધી તકલીફ થાય સે અને બીજું જોવા જઈએ તો અકસ્માતનો ડર રહેશે ઉતાવળમાં સિગ્નલ તોડે રોંગ એટલે કે અકસ્માત વધે સે જીવનનું જોખમ પણ રહેલું સે અને પ્રદૂષણના થવાથી મોટા પાયે બાળકો બીમાર પડે સે, ચામડીના રોગો થાય સે, આંખ બગડે સે અને જેના થી આપને ખૂબ જ તકલીફ થાય સે અને ભીડ અને મોંઘવારી અંગે ખૂબ જ મોટા પાયે આપડે ફાયદો નુકસાન થાય સે. આપણે બચત પ્રાઈવસી ન મળે નાનાના ઘરનો દિવાલો પાડોશીનું ઘર એક સાથે સંકળાયેલો તેથી આપણને રહેેવામાં પણ ખૂબ તકલીફ પડે. કુદરતી રીતે કોઈ પણ આપત્તિ આવે તો ખુબ જ નુકસાન થાય સે અને આપણને સામાજિક માં પણ ખૂબ જ આપણને નુકસાન જેવું સે એકલતા આપણને અનુભવી સે. જો આપણે આપણા શહેરમાં આપણા ઘરમાં ચોરી પણ થાય સે મોટા પ્રમાણમાં જેનાથી આપણને ખૂબ જ ડર લાગે સે જેના થી આપણે કોઈ પણ કાર્ય કરવામાં પણ આપણને બિખ લાગે સે. તો જોવા જઈએ તો ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સરકારશ્રી એ ઘણી બધી પ્રયત્નો કરવામાં આવે સે જેમકે ટ્રા ફિક સિગ્નલ મૂકવામાં આવેલ સે, ટીઆરપી જવાનો પણ મુૂકવામાં આવેલ સે કે જેનાથી ટ્રાફિક ના નિયમો હલ કરી શકાય સે અને ટ્રાફિક ન થાય એ માટે ખૂબ જ સરકારશ્રીના કડક પગલા પણ સે. હંમેશા આપણે સી્ટ બેલ્ટ પહેરવું જોઈએ અને માથામાં હેલ્મેટ પહેરવું જોઈએ અને ગાડી ચલાવી જોઈએ અને નિયમો નું ભંગ કરવામાં આવે તો તેના પર ટ્રાફિક અંગેના દંડ પણ વસૂલમાં આવે સે. તેથી કોઈ પણ ગાડી ચલાવનાર વ્યક્તિ એ સાવચીતી રાખવાની ખૂબ જ જરૂરી છે અને શહેરમાં ટ્રાફિકના સમસ્યાના કારણે વ્યક્તિઓને કે બાળકોને ખૂબ જ નુકસાન થાય સે. જો શહેરમાં સ્કૂલ હોય અને આજુબાજુ ટ્રાફિક થાય તો તેનાથી બાળકોને ખૂબ જ નુકસાન થાય સે, ભણવામાં પણ ખૂબ જ નુકસાન થાય સે તે લોકો સારી રીતે ભણી પણ ન શકતા હોય સે તેથી તેમના કેરિયર પર ખૂબ જ મોટા પ્રમાણમાં બોજ જેવું જો જોવા મળે છે જેથી વિદ્યાર્થીઓ ખરાબ અનુભવતા હોય છે. તેના તેમના દિમાગમાં ભાર જેવો ઉભો થાય સે, તેમનું ટેન્શનમાં પણ વધારો થતું જોવા મળે સે તેથી આપણે સ બાળકોને કોઈ નુકસાન ન થાય તે સાવચેતી પણ રાખવું જોઈએ. તો તમારે સમય કાઢવા બદલ ખુબ જ અભિનંદન.